હા. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હો બસ. હું પણ મજામાં છું. બાકી, પરવારી ગયા તમે?
હા. બસ હવે જા કામ વામ પતાવીને પરવારી ગયે - બસ હવે બેઠી હતી. બધી મજામાં છે હ બેઠી-બેઠી જો હું મોબાઈલ જ સ્ક્રોલ કરતી હતી. તો એમાં એક સમાચાર જોયા, મેં જોવ ને હવે કેવું મસ્ત અભિયાન ચાલી રહ્યું છે, ને કે બેટી બાજુ બચાવો, બેઠી ભણાવો ખુબ સરસ છે આ.
સાચી વાત. તો છોકરીઓ તમ કઈને ખબર ની ઘણા લોકો આ વસ્તુને નથી, હાલ ભી હજુ લોકોની સોચ એવી ને એવી જ છે.
હમ્મ એજ તો જોવો ને આ દીકરીઓ તો આપણા સમાજની શાન છે. અ ને દીકરીઓને તો આપણે છે ને સારું એજ્યુકેશન આપવું જોઈએ, સારા સંસ્કાર મળે, તો એ કેવા અપ એક જ પરિવાર નહી બે પરિવારને લઈને એ ચાલે છે. અને સમાજનું અને બે પરિવાર નું નામ રોશન કરે છે.
તો કેટલી આમ મે તો આમ કેવું કે હજુ ભી આમ એ લોકો આ વસ્તુ ન મહત્વ નથી સમજતા. કે દીકરીઓ કેટલી આત્મનિભર હોય છે. અને સમાજ ન તેનું કેટલું આમ સન્માન વધારે છે. તો એ લોકો નો એ લોકો એમની હજુ બી લોકો એ લોકોની ભણતર અટકાવે છે એમ એમની સમજે કે છોકરીઓ તો એમની છોકરીઓની એમની સમજે કે ભાઈ આમ છોકરીઓ જ છે છોકરીઓને લીધે જ હું તો હું તો કેવું કે ભાઈ જીવન છે ભાઈ આજે છોક કરીની હોતે તો મે તો કઉં સમાજ મા શું થતે
એકદમ સાચી વાત છે અ તમે જોઓ ને પેલાના સમયમાં લોકો દીકરીઓને વધારે ક્યાં મહત્વ આપતા હતા અ પરંતુ તમે આજનો સમય કેવો બદલાઈ ગયો છે એ લોકો દીકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધાવી રહ્યા છે ભલે શિક્ષણનું હોય કે રમત ગમ્મતનો હોય કે ભલે અહ રાજ કલા હોય તો રાજનીતિમાં પણ જો છોકરીઓ ક્યાં પહોંચી ગઈ છે બિઝનેસ વુમન બની ગઈ છે હવે તો આપડી ભારતની સેનાઓમાં પણ અ દીકરીઓ પોતાની મતલબ અ ત્યાં પ્રભી ત્યાં અહ આપણને જોવા મળે છે.
સાચી વાત તો અવે તો મેં તો એમ કેવ આ ભેદભાવ રાખ ખવો જ નહી જોઈએ દીકરાને દીકરીની વ છે એમ સમાજમાં જ આ બધું વસ્તુ જેટલી જલ્દ આમ જેટલી જલ્દી સુધાર લાવશે તેટલું આમ બદલાવવા જાતે જ આવી જાય
હમ હ એકદમ સાચું કીધું પણ તમે જોયું છે અમુક કો એવા કોઈક અ વિસ્તાર છે જ્યાં આજ પણ છોકરીઓને અ એટલું મહત્વ નથી આપતા આજ પણ ત્યાં એ લોકોનુ શિક્ષણ રોકાવે છે વેલા લ ગન કરાવ વી દે છે એ મારા મને છે ને ખુબ જ દુઃખદ લાગે છે કે એવું ના કરવું જોઈએ.
અછા હવે શું કરી શકે હજુ બી આમ કલાક આવુ હોય હજુ બી કોઈ એજ વસ્તુ ચલાવે કે ભાઈ એ લોકોને કેટલા આમ જલ્દી એલકો અઢાર વર્ષ થાય ને કેટલા જલ્દી એલકોને એલકોને છોકરીઓને પરણાવી દેય એમ
હમ્મ અરે કોઈ કોઈ ગામડામાં તો બાલ વિવાહ પણ થતા છે અઢાર વર્ષની રાહ પણ નથી જોતા
સાચી વાત તો હમણાં તો કેટલા બધા તો કેવું કે કેટલા બધા લોકો આમ સ્પેશિયલ આના માટે છોકરીઓ માટે કે ભાઈ આમ શિક્ષા એ બી આપે કે ભાઈની તમે બેટી બચાઓ બેટી પઢાઓ
હા હા શું કેવ
આમ ઘણા લોકો હજુ આવું બી ભાઈ છોકરીઓ માટે કેટલો આમ છોકરીઓના પક્ષમાં કેટલા બધા લોકો આમ ઉભા રહીને બોલે બી છે કે ભાઈ તમે છોક છોકરીઓને બેટી બચાવો બેટી પઢાવો
હું અને અને જગ્યાએ તો તમે જોયું છે કે મતલબ કોઈની આર્થિક સમસ્યા હોય કે જે જૂની માન્યતાઓને કારણે પણ જોુ દીકરીઓને વેલી ઉંમરે ક અભ્યાસ છોડઈ દે છે અને એ લોકો લગ્ન કરાવી દે છે કોઈની આ આર્થિક પરિસ્થિતિ પણ એવી હોય છે પણ એ લોકો એ નથી તમે જેમ કીધું કે કોઈ અભિયાન ચલાવે છે તો એ લોકો એ નથી જોતા કે સરકાર દ્વારા પણ આવી યોજનાઓ કરવામાં આવી છે કે જેથી લોક જાગૃત થાય અને એ દીકરીઓને પોતાનું સન્માન મળે
સાચી વાત તો હોવ જ જોઈએ ભાઈ કેમ ક્યાં જુ ભી કેટલા દેશ અને સમાજમાં ઘણા લોકો
હમ અને આપ અભ્યાન નનો પણ છે ને મુખ્ય હેતુ એ જ હોય છે કે દીકરીઓને સુરક્ષાના આપવાનો અને એ લોકોને શિક્ષિત કરવાનો અને સમાજમાં સમાન અધિકાર આપવાનો એજ એ લોકો ન મુખ્ય હું શું કે હોય છે એ લોકોનો બ
હું તો કેવાય હજુ બી હજુ બી ઘણા લોકો છે ને આમ સ્ત્રીઓને ને હજુ બી મહત્વ નથી આપતા આ લોકો હાલ હ જોુ આપણા દેશના લોકો પૂર વર્ષો છે ને હાલમાં પણ આ જોય છોક છ હું કે એવી રીતે જ સમજે કે ભ એ લોકોનું કઈ મહત્વ નથી આમ કે ભ છો છોક ઘણાજ તમે જોજો કે ઘણી આમ ન આમ ટીવીમાં કે ઘણા જગ્યા આમ જોજો એટલી બધી ન્યૂઝ આવે કે ભાઈ છોકરી થાય તો આમ મ ફેકીને જતા રહી, કે કઈ આમ કચરા કચરામાં મૂકી દે હ તો કેવું ઘેવી એ રીતે લોકોનું જીવ બી આમ કેવી રીતે માને, બાપરે.
અરે આ બધું છે ને એક હ હરી લોકો આત્મનર્ભર બન શિક્ષ જ એ પરવાર જધારીકે છે અને આગળ વધી શકે છે
સાચી વાત. તમે એકદમ ખરેખર સાચી વાત ખેતી. હું તો એમ કું કે ભાઈ, ન આમ ઘણા પરિવારમાં એમ ભી સમજે કે ભાઈ છોકરીઓ થાય તો આમ એ લોકો આમ કઈ બાપની એમ જઈ ને અંદર એ લોકોનું આમ હૃદય કઈ અલગ જ આમ ઉમંગ થી એ ભરાઈ જાય છે હમણાં જમાના માં છોકરીઓને એમ ઘણા ભાઈ લોકો એવું બી સમજે ને ઘણા લોકો એમ કદર બી કરે એ વસ્તુની આમ. કે ભાઈ દીકરી થાય તો ઘરની લક્ષ્મી. લક્ષ
હમ હમ. હા એકદમ સાચી અમુ ઘરમાં તો તમે માતા પિતાની પણ એ જવાબદારી હોય છે, કે તેઓ દીકરા અને દીકરીમાં કોઈ ભેદભાવ નહીં કરે, અને જો એક પુરુષ શિક્ષિત થાય ને, તો એ એક વ્યક્તિ શિક્ષિત થાય તો એ પૂરા ઘરનો માહોલ પણ એવો બનાવી દે છે, પરંતુ એક મહિલા શિક્ષિત થશે ને, તો ખૂબ પરિવાર શિક્ષિત બનસે. એમાં આ બંનેમાં આ ભેદભાવ છે. અને બંનેને છે ને સમાન પ્રેમ શિક્ષણ, એ બધું જ સમાન રીતે મળવું જોઈએ ભલે દીકરો એ કે દીકરી હોય છે.
હા તો સાચી વાત. હમણાં જો નહ હમણાં કોણ એ ઉપર તમે જો હમણાં સ્પેસ પર આપણું હમણાં થઈ ગયું ત્યારે બી, એ લેડીઝ જ હતી, સ્ત્રી જ હતી ને જે ઉપર મ મને એક મને આખી વાત હાજ ખબર. હ. ઓ હવે તો છોકરીઓ છોકરા કરતા આગાડી જાય.
હા હા ખુબ ખુબ અગાડી જાય છે, હવે તો જો ને છોકરીઓ ડોક્ટર બને ન્જિનિયર બને વૈજ્ઞાનિક બને પાયલટ બને રાજનીતિમાં જાય છે એવા એવા પદો પર હવે તો છોકરીઓ છે. આપે ક્રિકેટ ટીમમાં પણ જો ને છોકરીઓ અગાડી વધ રઈ
હ. ઘણી પ્રગતિ કરતી છે, છોકરીઓ હવે એ લોકો સમજે છે. હવે પોતા હવે છોકરીઓ પોતે જ હવે તો એ વસ્તુ સમજે છે, કે આ લોકો અમને એ આવું કામ કરે ને કે લોકો બી આમ કહી શકે કે ભાઈની આ છોકરી આપ મતલબ ગામ થી આટલું આપું નામ રોશન કરતી છે, તો એ લોકો પોતે હવે છોકરીઓને અગાડી બી કરતા છે.
એ તો છે એની જોડે જોડે છે, ને આપણે દીકરીઓની છે ને સુરક્ષાનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ, જો એમને સુરક્ષિત એટમોસ્ફિયર મળશે, તે પોતે નિર્ભર બનશે અને પોતાના સપના પૂરા કરશે, અને અ સામાજિક ની વિચાર ધારણા બદલવી જોઈએ. બેટી કોય પરાયો ધન નથી. પરંતુ પરિવાર નું ભારત છે.
હમ તમે ખરેખર બહુ સ હમ્મ ખરેખર તમે તો બવ હું ઓ ઓ આમ મન તો આમ મેં સાંભળ્યું ને એટલે મારતા આંખમાં પાણી આવી જાય કેમ કે મારી પોતાની દીકરીઓ છે. મારી પોતાની બી દીકરી છે, ભાઈ
હા નઈ નહી મને પોતાને થાય છે, મારે નઈ નહી સાચી વાત છે મારે પોતાની દીકરીઓ છે, એટલે હું તો દીકરીઓને લઈને ખુબ જ ભાવુક છું અને છે, આપડે આપણા બાળક ને બાળપણ થી જ એવું શીખાવવું જોઈએ, કે સ્ત્રી અને પુરુષ બંને એક સમાન છે. દરેક વ્યક્તિને છે, ને આ બધું સમજવું જોઈએ અને છે ને અ મારી તો દીકરીઓ છે. એટલે હું તો છે ને આ જે બા બાલ વિવાહ થાય છે, આ છોકરા છોકરીઓ છે જે ભેદભાવ થાય છે અને તમે જેમ કીધું કે છોકરીઓને નાનપણમાં જ મારી દેવામાં આવે છે, કે કુડા કચરામાં ફેંકી દેવામાં આવે છે. એવી છે ને કુર્તાઓના ઉપર છે, ને અવાજ ઉઠાવવો જોઈએ.
સાચી વાત તો એજ કેહવું ભાઈ કોઈમાં ફરક નહીં, રાખવા દીકરો હોય કે દીકરી એમ ભસરથી બી મતલબ તો કેવું ને કેવી હળગા નહી, રાખવાના અનેને એક સરખું જ આમ ભણતરવી આપનું એમ એલ કોનું નસીબ લઈને આવ્યું છે, આપણા કોણ એ કો પે આડ પડવા હા
સાચું કીધું અને આવા બધા આપડે છે, ને કાર્યક્રમો પણ યોજાવા જોઈએ તો તમે અહિયાં અમારે ત્યાં એક છે બેટી બચાવો બેટી ભણાવો કરીને અભિયાન ચાલે છે, તો એમાં આવા કાર્યક્રમો થતા હોય છે, ગામડાઓ નાના નાના શહેરોમાં કે છોકરીઓને શિક્ષણ આપો આ આપો તો એવા બધા કાર્યક્રમોમાં હું તો ભાગ લેવ છ તમે કહો તો તમે પણ તમારું પણ નામ એમાં નોંધાઈ દેવું મેં
હા, ચોક્કસ ચોક્કસ મને તો બહુ જ ગમે મને તો આવું બધું આમ સાંભળવાનું ને મ કાર્યમાં ભાગ લેવાનું બી બહ ગમે
ઠીક છે સારું તો હું તમારું ત્યા નામ નોંધાવ દવ ને આજે તમારી તમારી જોડે આના વિષ વાત કરીને મને ખુબ જ
ઓ ચોક્કસ ચોક્કસ કઈ ની તમારી જોડે ભી મને બો જ આમ સારું લાગ ગયું કે ભાઈ આ બધું હોવા જ જોએ બધુ
હા સારું ચાલ આપડે પછી વાત કરીએ આ ટોપિક પર જેટલી વાત કરીએ તો ઓછી જ લાગે આવા ટોપિક પર આપણને તો હમ ચાલો મળીએ